રાધે રાધે જય શ્રી કૃષ્ણ
બસ મજામાં છું તમે કેમ છો.
કઈ નહી આ જોવ ને આજે સવારે છે ને હું વોક પર નીકળી હતી તો સવારની. પો ર માં છેને બગીચામાં. એટલો સરસ ઠંડો પવન ચાલતો. ચાલતો હતો ને કે શું કવ મજા આવી ગઈ મને તો.
એ તો છે જ સવારે સવારે આપણે વોક પર જઈએ ને ત્યારે વાતાવરણ આટલ સારો હોય કે આપણને આમ બો મજા આવે તો આવા આપણને વાતાવરણમાં કેટલી મજા આવી જાય હું પણ સવારે વોક પર જાઉં છું ને તો મને બહ મજા આવે
હા એજ તો જોવું ને નેચરમાં આપણે થોડો સમય બદલે મન એકાત એકદમ શાંત થઈ જાય છે ને આ વૃક્ષો છોડ પક્ષીઓનો અવાજ આ બધું કેટલું સુંદર લાગે છે ને.
હા એ તો છે જ આપણને વૃક્ષો જોવા મળે છે પછી પક્ષીઓની આ વાજ આવે છે છો કરતી એ મને મને પણ બહુ ગમે છે આપણે જોઈ શકીએ છેએ વૃક્ષો વૃક્ષોથી તો આપણને ઓક્સિજન મળે છે તો એ પણ કેટલો સારો છે વૃક્ષ તો કેટલા ને હવે તો આપણે જોઈ શકીએ છેએ. કે કેટલા લોકો વૃક્ષોનું વૃક્ષો કાપી દીધા છે તો એનાથી આપણને પર્યાવરણ ને કેટલું નુકસાન થઈ ગયો છે.
હા એજ તો હવે તો છે ને આ બધા વૃક્ષોને એ બધું છે ને આ શું કે ગામડામાં જ જોવા મળતા હતા નહી હવે કારણ કે આ શહેરોમાં તો તમે જોયું હશે કે વૃક્ષોને કાપી કાપીને મોટી મોટી ઈમારતો ઊભી કરી દીધી છે.
એજ ને કે કેટલી જગ્યા ઉપર કેટલી વક્ષો કાપી દીધા છે. તો એ બો એનાથી કેટલાુ. નુકસાન થઈ ગય છે પર્યાવરણને. તો આપણને દરેક વ્યક્તિને આવી. આ આ ઓછામાં ઓછું એક વૃક્ષ તો આપણને વાવું જોઈએ. તો આવી આદત આપણને.
જો સાચું કય્યું હવે બાળપણમાં તો અમે કેમ ઝાડની નીચે જ રમતા હતા, વાડીઓમાં ફરતા હતા હવે હવે તો બાળકો ફક્ત જોઓ ને મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે અમારી ઘરે તો મોટું નિયમનું છે ને એક ઝાડ હતું. અમારી ઘરની અગાડી જ તો અમે તો છે ને ઉનાળાના વેકેશનમાં જતા ને તો એની નીચે જ બેસીને રે તા આમ આમ લાગતું જાણે કે એસી ઠંડી હવા લાગતી છે. આખી બપોર અમે લીમડાના ઝાડની નીચે અ રમતા હતા અને નીમનું ઝાડ તો છો ને ઔષધિઓ માટે પણ હોય છે છે કે નહીં અને આ એના પાન પાનમાં કેટલા ઘરેલુ ઉપચાર પણ હોય છે.
હા એમથી નીમથી તો કેટલી બીમારીઓ અડગી ચાલી છે. નીમની કેટલી બધી જેમકે તમે કીધું કે ઔષધિમાં નીમનો બહ ઉપયોગ થાય છે તો એ તો એકદમ સાચી વાત છે આપણને નીમ બહુ સારો છે. આપણના શરીર માટે. તો એ આપણને બહુ જ રીતે ઉપયોગી છે. આપણને છાયા પણ આપે અને આપણને આપણનું રક્ષણ પણ કરે.
કરે અને તમે આ જોયું હશે વડનું ઝાડ એ કેટલું ભવ્ય લાગે છે ને ગામના એ જો ગામડા હોય ને એના અંદર વડની નીચે લોકો બેસીને વાતો કરતા હોય, ચા પીતા હોય એનો અલગ જ મજા હોય છે તમે જોયું હશે ના મોટા વડીલો એ વડલાના ઝાડની નીચે જ બેસીને બધી પોતાની વાતો કરતા હોય છે. પણ હવે તો આવો સમય કોઈની પાસે જ ન ચીન.
હવે તો લોકો પાસે સમય પણ નથી. હવે તો આપણે જોઈ શકીએ છીએ કે વૃક્ષો પણ નથી. વૃક્ષો સાથે સાથે લોકો પાસે પણ સમય નથી ને આપણને એ બો ખરાબ વાત છે કે ભાઈ આજે આપણે જોઈ શકીએ છીએ કે આપણને વૃક્ષો જોવા મળતા નથી.
એજ તો એટલે તો હું સવારની પોરમાં છે ને થોડું ચાલવા જાઉં કે એનાથી મન થોડું ખુશ થઈ જાય નહી તો રોજની બાલ્કનીમાં બેસી ના મોટી મોટી બિલ્ડિંગો જોવ બસ એજ ચાલતું રહે છે મેં તો છે ને એના કારણે મારી બાલ્કનીમાં છોડ નાના નાના. છોડ પણ રોપ્યા છે કે એ લોકોને હું પાણી આપું આપું અને મારું મન મન થોડું શાંત થાય મને ખુબ એ સારું લાગે. અ બે મારા. ઘરમાં છે ને અ એ શું કે મની પ્લાન્ટ છે તુલસી છે એલોવેરા નું પણ મૂકેલું છે. છે આમ અને થોડા થોડા. ને મેં મારા બા બાલકની માં છે ને શાકભાજી પણ રોપયા છે આમ કિચન ગાર્ડન કહી શકો તમે એને એવું મેં નાનકડું બનાવી દીધું છે એને.
એ તો બહુ સારો કીધો તમે કે ભાઈ હવે તમારે ટેન્શન નહી અમે ઘરમાં જ તમે થોડા ઘણા એ વેજીિટેબલનું રોપણ કરી દીધું છે તો એનાથી શું કે ભાઈ બહારનું બહાર તો લેવા જ પડે આપણને. પણ તો પણ એ ઘરનું કોઈ. સારું મળે તો એ બો સારી આદત. છે કેટલા લોકો આપણે રીલ્સમાં જોઈ શકીએ જે કે. લોકો ઘરમાં જ બધું રોપી દે છે. બધા જ બધા જ વે ટેબલ આવુ ઘરે ઉગી દે છે તો વિચાર કરું હું તો ક્યારેક ક્યારેક કેવી રીતે. એ લોકો કરતા હશે પણ.
હા હા. પણ એ સરસ લાગે છે. જબ ધાણા હોય છે, લીલા મરચાં ને એ બધું તો ઘરથી મળી જ જાય છે પુદીનો છે એ પણ મેં મૂકેલું અને તુલસી તો જોવો ને બધાના ઘરમાં હોય. છે આ તો ધાર્મિક મહત્વ પણ છે એનું અને હેલ્થ માટે પણ અ કેટ ટલું સારું છે મારી મમ હા મારી મમ્મી તો છે ને અ શરદી લાગી ગય હોય ને મને તો મારા માટે છે ને તુલસી ની ચાય બનાવે છે. એના અંદર આદુ આદુ નાખે તુલસી તુલસીજી ના પત્તા નાખે આમ કરીને મને ચાય બનાવીને આપે. તો આમ એનાથી પણ મને ફાયદો થાય છે.
હા એ જ ને આપણે જોઈ શકીએ છીએ કે તુલસી નો કેટલું મહત્વ છે. તુલસી આપણને હરક કામમાં બહ ને તુલસી બહ ધાર્મિક છે. જેમ તમે કીધું ને બધાની ઘરમાં તુલસી તો હોય જ છે ને તુલસીને ઉકાળી પીવાથી જેમ તમે કીધું તમારી મમ્મી બનાવે છે. તો એનાથી આપણને અ તો ખાંસી પણ ઠીક થઈ જાય છે.
હા ફાયદો તો થાય જ છે અને જો ને નેચ ચર આપણને કેટલું બધું આપે છે ને હવા, પાણી, ફળ છાયો બધું જ આપડે આપે છે પણ છતાં આપણે એની કદર ઓછી કરીએ છીએ.
એજ ને એજ ને આપણે એ બિચારા ને પક્ષીઓ માટે કેટલું નુક નુકસાન કરીએ છીએ. વૃક્ષો પક્ષીઓનું ઘર છે ને આપણે એને કાપી નાખીએ છીએ ને પછી આપણે જોઈ શકીએ છીએ કે ગામમાં આપણને વધારે હરિયાળી જોવા મળે છે. અને શુદ્ધ હવા હોય છે. આ શહેરોમાં તો આપણે જોઈ શકીએ કે પ્રદુષણ ને આવાજ વધારે હોય. તો ગામ ની આ આપને ગામ જઈએ તો આપણને વધારે વૃક્ષો જોવા મળે તો બહુ મજા આવે એમાં પણ.
હા ને આપણે છે ને પ્રદુષણ પણ કેટલું ફેલાવી દીધું છે. પ્લાસ્ટિકની કરતી જેમ તેમ આમ તેમ આપણે શું કે કચરો ફેંકી દઈએ છે.
હા એ તો સાચું કીધું તમે આપણે આપણે પોતે જ બધું પ્રદુષણ ફેલાવે છે તો આ આપડને આવા બધા નહી કરવા જોઈએ. આપને વાહનો ન પણ કમ ઉપયોગ કરવો જોઈએ. હોઈ શકે ત્યાં સુધી આપણને જ્યાં ન જ્યાં આપણને ચાલીને પહોંચી શકે ત્યાં આપણને ચાલવાનો જ ઉપયોગ કરવો. જો છે એનાથી આપણ શરીર પણ સારું રહે અને પ્રદુષણ પણ ન થાય આપણને એમ છે કે ભાઈ વાતાવરણને આપણને કોઈ પણ રીતે આપણને વાતાવરણને નુકસાન આપવું ન જોઈએ એ આપણની જવાબદારી છે.
હેલો, હલો હા હા બોલ હા નહીં નહી તો રયો.
હા હા એજ ને આપ આપણને જ્યાં હોય ત્યાં જ સુધી આપણને ચાલીને જવાનું કરવું જોઈએ જેનાથી પ્રદુષણ ન ફેલાય અને આપણને પોતે જ વાતાવરણને વાતાવરણ માટે આપણને પોતે સ્ટેપ લેવા પડે. શું થયું તમને અવાજ નહી આવતી? હલો. હલો હલો. પછી હેલો, પછી આપણે જોઈ શકીએ છીએ કે કુદરત અને સ્વાસ્થ્ય પણ એના પર જ નિર્ભર છે.